હેલો.
કેમ છો? મજામાં.
હા, મજામાં તમે કેમ છો?
બસ, બસ મજામાં કઈ નઈ આજકાલ આ ખોરાકમાં અ બધું ભેડે છેડેને, બધું આવવા લાગ્યું છે, હું આજે જે બાર નું પેકેટ ખાતે ને, ત્યારે મે વાંચ્યું હતું, એમ તો એના વિશે મે તું લાવ ચર્ચા કરીએ, તો લોકો જાગૃત થાય.
આ તો બહુ ગંભીર છે અત્યારની.
હા, એ તો તમે સાચી હવે એક તો ભેળસેેણનું મોટું કારણ એ છે કે, અત્યારે પહેલા કેવું હતું, જયારે પરંપરાગત ખેતી હતી, એની અંદર છાણયું ખાતર ની બધું ઉપયોગ થતું હતું, પરંતુ હવે ઉત્પાદન વધારવા માટે પાક વધારવા માટે લોકો જે છે, એ અ કેમિકલ ને એ બધાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. અને આજના સમયમાં લોકો સ્વાદની સાથે ખોરાક ની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. તો હવે લોકોને જયારે ધ્યાન વધુ આપે છે, તો એવું થાય છે કે, આ કેમિકલ વાળું જે છે, અમારે ના ખાવું જોઈએ.
હા, એ તો તમે એકદમ સાચું જ કીધું છે, સારો ખોરાક મા સ્વાદિષ્ટ પૂરતો ન હોવો જોઈએ. સ્વાદિષ્ટ પૂરતો જ નથી, પરંતુ તે પૌષ્ટિક સ્વાસ્થ સ્વચ્છ અને સલામત પણ હોવું જોઈએ, આજ ખોરાક ની સાચી ગુણવત્તા પોતાની ઓળખ કહેવાય છે. એટલે ખોરાક ની ગુણવત્તા એટલે ખોરાક કેટલો તાજો સ્વ છે. પૌષ્ટિક અને આરોગ્ય માટે સુરક્ષિત છે, તે કહેવાય. તેમાં તેની બનાવવાની રીત સંગ્રહ અને શુદ્ધતા પણ મહત્વની હોય છે.
હા, એ તો તમે સાચી વાત કહી, જેમ તમે કહ્યું એમ કે ખોરાક ની ગુણવત્તા એટલે કે ખોરાક તાજો હોવ તાજો હોવ, એટલે કે બગડેલું ના હોવું જોઈએ. અ અમુક ઘરોમાં તો કેવું હોય છે કે, સવારનું બનાવેલું સાંજે પણ નથી ખાતા. તાજું છે, તાજું નથી, એમ કરીને એમ. તો એની તાજગી હવે એમાં હોય છે, એવું કે આપણે પ્રિફર તાજો ખોરાક કેટલા માટે કરવાનું. કે જો આપણે ખોરાકને મૂકી રાખીએ તો, એની અંદર જે છે, આપણને દેખાય ને નરી આખે. પરંતુ ન દેખાતા હો, આવા સુૂક્ષ્મ જીવો માઈક્રો ઓર્ગેનિઝમ્સ જેને કહેવાય, એ એમાં ગ્રો થઈ જતા હોય છે, થોડો ટાઈમ ર જ્યારે ને અનુકૂળ વાતાવરણ મળે, ખોરાક માં તો થોડું પાણી પણ એટ પણ હોય ની અંદર જે છે, એ અંદર ગ્રો કરતા હોય છે. જે આપડણે ના દેખાય તો, એ આપડે ખાઈએ તો આપણને નુકસાન થઈ શકે છે, એના લીધે જે આપને એના રિલેટેડ રોગો છે, એ થઈ શકે છે. પછી બીજું કે સ્વચ્છ હોવું જોઈએ. પૌષ્ટિક હોવું જોઈએ, પૌષ્ટિક તો આપણને સમજને પડે કે, એની અંદર જે આપણે ન્યુટ્રીશન બધા જોઈએ છે. પોષક તત્વો એ હોવા જોઈએ, સ્વચ્છ એ ન મતલબ એવું છે કે. પછી જે એ ગંદગીમાં ન બનેલો હોવો જોઈએ, આપણે જોઈએ છે કે, અમુક દુકાનોની અંદર અમુક રેસ્ટોરન્ટની અંદર એ જે છે બહુ જ ગંદા તેલમાં તળતા હોય છે કેટલા ટાઈમથી મૂકેલું અને જે જગ્યાએ જમવાનું બનાવે છે ત્યાં પણ જે છે એ લોકો સ્વચ્છતા ન થી જાળવતા તો એવો જે ખોરાક છે એ આરોગ્ય માટે સુરક્ષિત નથી હોતો.
હા એ તો તમે એકદમ સાચું કીધું છે. એટલે આપડે એવું વિચારતા હોય મોંઘો ખોરાક એજ આપડો સારો ખોરાક હોય એવું જરૂરી નથી હોતું. એટલે કે માત્ર મોંઘો ખોરાક જ ગુણવત્તા વાળો હોય એવું જરૂરી નથી હોતું. ઘણી વખત સાદો ઘરનો ખોરાક બહારના મોઘા ભોજન કરતા વધુ ગુણવત્તા વાળો ને આરોગ્યપ્રદ હોય છે એ ઘરે આપણે જમવાનું બનાવીએ. એ આપણેે ધ્યાનથી બનાવતા હોઈએ છીએ અને એકદમ તાજું બનાવતા હોઈએ છે એટલે પોષક તત્વો વધારે હોય છે જયારે બહાર ના મોંઘા ભોજનમાં તો એ લોકો કેવી રીતે બનાવતા હોય એ ખબર ના પડે પછી લોકો પ્રિઝર્વેટિવ બધું ઉપયોગ કરતા હોય કેટલા ટાઈમ પેલાનું બનાયલું અત્યારે વાપરતા હોય એ પણ આપણને ખબર ના હોય એટલે એ ખોરાક આપડે ટાળવો જોઈએ આપડા ઘરનો સાદો ખોરાક આપડે લેવો જોઈએ જે આપડે શરીર માટે સારું કેવાય છે.
હા એ તો સાચી વાત છે. કે તમે કીધું એમ કે મોંઘો ખોરાક મોંઘો ભોજનમાં જ પોષક તત્વો મળે કે ગુણવ ત્તાવાળો હોય એવું ન હોય ઘણી વાર સાદો બનાવેલો જે ઘરનું હોય એ પણ આપડે એની અંદર આપણને અ જે છે. સારો ને ગુણવત્તા વાળો હોય છે પરંતુ આજકાલ જે લોકોને બહારનું ફાસ્ટ ફૂડ જે છે એ ખાવાનું વધારે ગમી ગયું છે. એ લોકો એવું નથી સમજતા કે તાજો ખોરાક કેટલો મહત્વનો છે આપણા શરીર માટે એમ કે તારો તાજા પોષક વધુ હોય છે લાંબા સમય સુધી રાખેલો અથવા વારંવાર ગરમ કરેલો ખોરાક ગુણવત્તા ગુમાવી શકે છે. હવે તમે અમુક રેસ્ટોરન્ટમાં જોશો તો ત્યાંયા તમને તમે ઓર્ડર કરો પાઉભાજી ગમેતે વાનગી લઈ લો જેને બનતા મેક્સિમમ અડધો કલાક કે પોણો કલાક થાય એ તમને દસ પંદર મિનિટમાં મળી જાય કેમ કારણ કે એ લોકો જે ઓલરેડી અમુક બનાયેલો છે સંગ્રહ કરી રાખે ડીપ ફ્રીઝ કરી રાખે પછી એને જે છે એ ગરમ કરીને આપણને આપે તો એની અંદર જે છે એની ગુણવત્તા જે છે એ આપણને જે અંદર પોષક તત્વ મળવાના હોય એ એ રીતે આપણે જે જોઈએ તો એની ગુણવત્તા ગુમાવી બેસે છે. પછી એવું ખોરાક ખાઈએ તો આપડે એને પછી એ આપણા માટે સારો ના કહેવાય
હા એ તો વિચારવા જેવી બાબત છે. અને ધ્યાન રાખવા જેવી પણ બાબત છે્ અને ફળ અને શાકભાજી આપણેે ખરીદીએ ત્યારે આપણે કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ તો આપણે ફળ અને તાજા ફળ આપણને તાજા સ્વચ્છ અને સારા દેખાતા હોય એનીજ પસંદગી કરવી જોઈએ અને ઘરે લાવ્યા પછી તેને તરત સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લેવા જોઈએ અને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જો ખોરાક બનાવતા હોય એ વખતે પણ આપણે સ્વચ્છતાની ખુબ જ ધ્યાન રાખ વુ જોઈએ એ પણ જરૂરી છે રસોઈ બનાવતા પેલા હાથ ધોવા વાસણો સાફ રાખવા અને શુદ્ધ પાણી નો ઉપયોગ કરવો આ ટેવ ઘણી બીમારીઓથી બચાવે છે આપણને અને આપડે જે ઘરે ખોરાક બનાવતા હોય ત્યા બધી તેઓ સાથે બનાવતા હોય એટલે આપડે સારો જ ખોરાક હોય અને ગુણવત્તા વાળો પણ ખોરાક હોય છે
હા એ તો તમે સાચી વાત કીધી કે જેમ તમે કીધું એમ જે આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ રસોઈ બનાવતી વખતે પેહલા હાથ ધોવા જોઈએ ને બધું એ બધું લોકોને એવું થાય કે આવી નાની નાની જે ટેવોથી હોય શું ફરક પડે એમ પણ ઘણો ફરક પડે છે આપડે હાથ સ્વચ્છ કરીને ખાઈએ તો જે મેં એમ કહ્યું એમ કે માઇક્રો ઓર્ગેનિઝમ જે આપણા હાથ માં જમ્સ હોય એ આપણા શરીર માં નથી જતા. તો આ બધી ટેવ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવે છે અને ઘણા લોકો બી જી વસ્તુ એ છે કે ઘણા લોકો પેકેટમાં મળતો ખોરાક પણ ખરીદે છે. પેકેટ ખરીદતી વખત ઉત્પાદન તારીખ સમાપ્તિ તારીખ અને પેકિંગની સ્થિતિ તપાસવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે. અને આજકાલના સમયમાં તો કેવું થાય છે કે લોકો જે આ સમાપ્તી તારીખ છે જેને એક્સપાયરી ડેટ કહીએ. એ બધ લી દે છે તો પહેલાનો બહ પહેલા ન ખબર કેટલા ટાઈમથી તળેલો અને પણ વારંવાર એક ને એક જ તેલમાં એ લોકો તળતા હોય છે. તમે જયારે બનતા જુવઓ ને તો તમે ફરી જે છે આ પેકેટ ના ખાવ એમ. તો એ જે છે એ એ રીતુ એ લોકો અ એવામાં બનાવેલો જે હોય ખોરાક વેચતા હોય છે. પછી ભેળસેળ વાળો ખોરાક જે છે એ આપડે ન ખાવો જોઈએ. અને એ ભેળસેર વાળા જે ખોરાક છે એ પણ આજકાલ એક મોટી સમસ્યા બની ગઈ છે. જોઈએ તો કે દૂધ મસાલા ઘી તેલ અને મીઠાઈ જેવી વસ્તુઓમાં ક્યારેક ભેળસેેળ થતી હોય છે. તેથી વિશ્વાસ પાત્ર જગ્યાએથી જ આપણે ખાદ્ય વસ્તુઓ ખરીદવી જોઈએ. અને આવી ભેળસેળ વાળી કે આવી રીતના જે સમાપ્તિ તારી ગતિ રહેયલી હોય. પેકેટ્સ ના ખરીદવા ને ભેળસેળ વાળી મીઠાઈઓને દૂધ ને બધું ન લેવું જોઈએ.
હા. એ તો તમે એકદમ સાચી વાત ક અત્યારે દૂધમાં લોકો પાવડર ઉમેરતા હોય છે. મસાલામાં ચચાની વસ્તુ ઉમેરતા હોય છે. અને તેલમાં પણ ઘણી બધી ભેળસેેળ જોવા મળતી હોય છે. એ આ ભેડસેર વાળી વસ્તુ ખાઈને આપણું સ્વાસ્થ્ય વધારે બગડતું હોય છે. ત્યારે અત્યારના સમયમાં એ ખોરાક આપણા શરીર માટે ખુબ હાનિકારક થઈ ગયો છે. અને આપડે સંતુલિત આહાર જે છે. એમાં પણ ખોરાક ની ગુણવત્તા નો ભાગ છે સારો ખોરાક એટલે માત્ર એક વસ્ તું તો ના જ કહેવાય તો દાળ અનાજ શાકભાજી ફળ દૂધ કઠોળ જે વિવિધ વસ્તુઓ ન યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ. એટલે આપડે દિવસમાં બધી વસ્તુ જોઈએ. શાક દાળ એવી રીતે ફૂલ ડીશ ખાઈએ તો જ આપણને એમાંથી સારું પોષ પોષણ મળતું હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી કે જેમ અહ બધી વસ્તુઓ ખાઈએ. એમાં પણ આપણને એમાંથી જે આપણને પોષણ મળતું હોય છે. ખોરાકની સાથે સાથે આપણે બીજું એક કે સ્વસ્થતા માટે આપડે પાણીની ગુણવત્ત તા એટલી જ મહત્વની છે. સ્વચ્છ અને સુરક્ષિત પાણી પીવા થી ઘણી બીમારીઓથી બચી શકાય છે શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ પાણી જ પીવું જોઈએ. હવે ખરાબ પાણીથી જે રોગ થતા હોય છે. એમાં સૌથી જ અત્યારે પ્રખ્યાત છે કે મેલેરિયા છે ટાઈફોઇડ છે ડાયરિયા છે. એ બધા રોગ થઈ જતા હોય છે અને જો વધુ ખરાબ અને અશુદ્ધ પાણી પીવામાં આવે તો એના લીધે જે છે એ જય્યારે આ રોગ થાય ત્યારે આપણને ઘણી બધી મુશ્કેલી થતી હોય છે. અમુક વાર તો એટલા આ રોગ એટલા સંક્રમિત થઈ જાય છે. કે આપડે દાખલ થવું પડે છે કેટલી મોટી મોટી દવા દવાઓના ડોઝ લેવા પણે છે બોટલ ચડાવવી પડતી હોય છે. કારણ કે આ જે દૂષિત પાણી હોય છે એની અંદર જે જમ્સ હોય છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એ પાણી દ્વારા આપડા શરીરમાં જાય છે આપડું જે રક્ષણ તંત્ર છે કેહેવાય છે ને ડિફેન્સ સિસ્ટમ એને અફેક્ટ કરે છે એને હટાવીને એને ક્યાં તો એ નબળું પાડીને પછી આપડા શરીરમાં એઝ અ હોસ્ટ રહે છે અને આપડા શરીર માં વિવિધ બીમારીઓનું ઘર બનાવે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. એટલે જ તો બધા કેતા હોય છે કે પાણી જે છે ઉકાળીને પીવું જોઈએ. અને સારું પાણી પીવું જોઈએ. એના કારણે જ આપણને ઘણા બધા રોગની ઉત્પત્તિ થાય છે. અને આપડે પાણીને સારી રીતે પીતા હોય તો એજ વસ્તુ આપડે ઘણી બધી બીમારી ઓને કે બગ શ શરીર માં આપડે સારી વસ્તુ કરતા હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. તો છેલ્લે એનો સાર તો એવો જ નીકળે કે આપડે ખોરાક પાણી ખો અહ જે પાણી છે શું તો સ્વચ્છ અહ પીવું જોઈએ પછી ખોરાક પર અહ પસંદ કરતી એ વખતે માત્ર સ્વાદ નહીં પરંતુ તેની ગુણવત્તા પણ જોવી જોઈએ. કારણ કે સ્વાદ તો થોડા સમય માટે આનંદ આપે છે પરંતુ ગુણવત્તા વાળો ખોરાક જે છે આખું જીવન સ્વસ્થ ત રાખવાવામાં મદદ કરે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. એ કે ખોરાકની ગુણવત્તા આપણા સ્વાસ્થ્ય શક્તિ અને જીવનની ગુણવત્તા સાથે સીધી રીતે જોડાયેલી હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી.
હા, આ તમે મને જે પણ બાબતો સમજાય એ મેં ધ્યાન રાખીશ.
હા અને તમે પણ મને ઘણી બધી માહિતી આપી તે બદલ તમારો આભાર.
હા, તમારો પણ.
સારું આવજો.
હા, આવજો.